હલો
હાલો હલોઅવાજ આવે છે મારો
જમાં
બસ મજા ન મજાનો તમે કેમ છો? હલો હા હા આવે છે.
ઓકે અમે બી મજામાં બોલો બોલો કેમના યાદ કર્યા આજે
બસ આજે યાદ કર્યા વિચારું કે તમારી સાથે વાત કરું.
હમ્મ બહુ સારું કર તો બોલો બોલો
બસ જોવો ને આ અત્યારે ચોમાસું આવવા લાગ્યું છે. તો હવે તો બધી જગ્યાએ શું ઘટના ટા ગટરોના ઢાંકણામાં ખુલી જાય છે. અને બધું પાણી બહાર વેરાય છે.
ઈ જ ને
સ્વચ્છતા તો ક્યાંય દેખાતી જ નથી
હજી તો
હલો
હલો આયો અવાજ
હા અત્યારે આવ્યો હમણાં નહતો આવતો
ઓલી હા તો ક્યાં હતા આપડે
મેં એમ કીધું કે સ્વચ્છતા તો ક્યાંય દેખાતી જ નથી એમ
અમારે બી એવું થાય છે દર વખત રસ્તામાં પાણી ભરાઈ જાય એક વરસાદમાં તો આખો રસ્તો પાણી પાણી થઈ જાય
તમે કીધું એમ ગટાડોના ઢાંકણા ઉભરાઈ જાય છે તો એનું બી પાણી બહાર આવે
શું કરવાનું
બધા ગમે ત્યાં કચરો ફેંકી જ છે નાના છોકરાઓ તો નાના છોકરાઓ મોટા પણ સમજતા નથી
એજ તો પ્રોબ્લેમ છે.
અત્યારે તમે નાના છોકરાઓને સમજાયએ ને તો એ પણ સમજી જાય છે. કચરો ના ફેંકવો જોઈએ તો મો ટા ઓને શું સમજાવાનું એ પણ સમજ સમજતા જ નથી તો
એ જ ને બીધું પોતાના ઘરને કેટલું સાફ રાખે છે. તેવી જ રીતે જ્યાં જ્યાંં સ્વચછતા રાખતા હોય તો શું વાંધો તો પોતાનું પોતાનું કઈ હોય નહી એવી રીતે ગમે ત્યાં કચરો ફેંકી દે ગંદકી એટલી કરે
આ તો સ્વાર્થ જ કેહેવાય ને કે આપણું ઘર જ ચોખ્ખું ના રાખવું જોઈએ આપણું આંગણું સેરી ગામ સળા એ સ્વચ્છ રાખે તખો દેશ જાતે જ સ્વસ્થ થઈ જાય
એજ નહીિ તો એકદમ સાજું કર્યું તમે એ સમજવા જોઈએ ને આ લોકો તો
એજ તો સાચી વાત છે
હમ
પેલું હવે નાનપણથી આપણે પોતાની શાળામાં વાંચ્યું હતું કે દિવાલો પર કે પુસ્ત પુસ્તકો માં વાંચ્યું વાંચ્યું જ છે બધા જ વાંચ્યું છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા સ્વચ્છતા હોય ત્યાં પ્રભુનોો વાસ થાય એમ
હમ એ તો છે આમ વાજવા ખાતર આમ તો બધાને ખબર તો છે પણ કોઈ પાલન નહી કરવું વાત એ છે બધાને ખબર છે કે સ્વચ્છતા રાખવી જોઈએ સ્વચ્છતા સારી કેવાય પણ તો એ ક્યાંકને ક્યાંક ખબર નહી કઈ માનસિકતા છે કે એમને રાખી શકતા નહી એ લોકો ગમે તમે કીધું ગમે ત્યાં કચરો ફેંકી દઈ પોતાના ઘર સિવાય બીજે બધે જયારે પોતાનું કોઈ હોય જ ને એવી રીતે ગંદકી ફેલાવાય લોકો જાને ત્યાં પાન ખાઈને થૂકી ના ખાય ગમે ત્યાં પડીતા ફેંકી દઈ બહુ બધું છે તો
એજ ને આપડે તો પોતાનું શરીર પણ સ્વચ્છ રાખવું જોઈએ શારીરિક સ્વસ્્થતા જાળવવી જોઈએ કપડા ની સફાઈ છે શરીર ની સફાઈ છે જેનાથી શું આપણને રોગો ના થાય
એતો છે
પછી પર્યાવરણને લગતી સ્વચ્છતા રાખવી જોઈએ જેમ કે આપડી આસપાસ ના નદી તળાવ અત્યારે તો બધા તળાવને નદીમાં જ વધારે કષ્ટો ફેંકતા હોય છે
આમ આમ નદીને માતા માને પણ આમ એ એ ને માતા ની એટલી બધી ગંદકી કરે ને એમાં એ તો માતા માનીને ફૂલ ને કંકુ ને બધાનો ઢગલો કચરો ફેંકશે એમાં. એ તો ઠીક અને ઇન્ડસ્ટ્રી ના લોકો એમનું બી ગંદુ પાણી ત્યાં ફેંકશે, નદીમાં જ,
એજ ને!
કેટલી ખરાબ વાત કેવાયા આ તો,
એ જ ને
પાણી દૂષિત થાય તો પાણીના જીવો તો મરવાના જ પણ, એ જોડે જોડે જે એ પાણી પીસે એ પ્રાણીઓ મરસે, અને આપણાથી બી પાણી ન ઉપયોગ નહીં થાય
હા એટલે એજ વસ્તુ છે કે સ્વચ્છતા જરૂરી કેમ હોય છે તો પોતાના આરોગ્યમાં તે જરૂરી હોય છે કે સ્વચ્છતા માત્ર સ્વચ્છતા માત્ર દેખાવની વસ્તુ ના હોય એ સીધી રીતે આપડ સ્વાસ્થ પર અસર કરે
હમ
જેમ કે આપડે આપણા ઘરની આસપાસ કચરો જમા કરીએ કે નજીક જ આપણા ઘરની નજીક જ કચરાનો ઢગલો થઈ જાય ત્યા મચ્છર માખી જીવજંતુ, બેક્ટેરિયા બધા પેદા થાય. અને તેનાથી શું મેલેરિયા, ડેન્ગુ ટાઈફોડ જેવી બીમારી થઈ જાય.
એ તો છે.
અને પછી હોસ્પિટલ લા લાખો રૂપિયાના ખર્ચો શારીરિક પીડાથી બચવાનો એક જ સરળ ઉપાય થઈ જાય કે સ્વચ્છતા રાખવી પડે તો, જ આપણેે એ બધાથી બચી શકીએ.
હમ હમ એ તો છે. અને તમે કીધું એમ જો આપણી સ્વ્છતાની વાત કરતા હોય, તો શરૂઆત આપણા ખુદનાથી કરવાની. પોતે સ્વચ્છ રહેવાનું પછી અસ્વચ્છતાની જાગૃતિ આપણા આજુબાજુના લોકો આપડા કુટુંબમાં ફેલાવાની, જો આપણેે સ્વચ્છતા રાખીશું ને તો, આપણું જોઈને બીજા શીખશે. પણ જો આપડી બીજાને સ્વચ્છતા રાખવાનું કઈ અને જાતે જ કઈ ના કરીએ તો બીજાને પણ એવું જ લાગે કે આ કઈ કરતા નથી ખાલી બોલે છે. તો મતલબ આપણને કરતા જોઈને બીજા શિખશે.
સાચી વાત છે તમારી.
હમ
પછી બીજી તરફ જોવા જઈએ કે સ્વચ્છતા જે છે. એ દેશના અર્થતંત્રની ગૌરવ સાથે પણ જોડાયેલી છે. કેવી રીતે કે જો કોઈ પ્રવાસી હોય, વિદેશી પ્રવાસી આપણા દેશમાં કે, આપણા ઘર ગુજરાત માં આવે, તે આપડો રસ્તો કે ઘડું સ્વચ્છ ના જોવે તો કેવું વિચારે ત્યાં લોકો જોને કેવું રાખે છે, ઘરને એ બધું હવે આપણે છે કોઈના ઘરે જઈએ તો કોઈનું ઘર સારું ના હોય તો, આપણને પાણી પીવાનું પણ ના ગમે. એવી રીતે કોઈ બહાર નું વ્યક્તિ આવે તો આપણો દેશ દેશને આવું જોઈએ તો પછી આપણા દેશના સંસ્કારો વિશે કેવું વિચારે?
હુ ઇમ્પ્રેશન ખરાબ પડે.
એ જ ને
એવું જ વિચારે કે આ તો જરાય સ્વચ્છતા રાખતા છે નહી તો આ લોકોના રોગચાળો ભી એટલો ફેલાતો હશેને અને રોગચાળા ફેલાય તો એને લીધે આર્થિક રીતે ભી એ એરિયા કે ગમે તે જિલ્લો કેવાય એ નબળું થઇ જાય. તો ઓટોમેટિકલી એ તો દેશને જ નુકસાન કરવાનું ને
આર્થિક તંત્ર નબળું થાયએ પછી તમે કીધું એમ દવાખાનાના ભાડા ભી વધી જાય લાખો નો ખર્ચો થઈ જાય
બરાબર છે અને આ સ્વચ્છતા અભિયાનની શરૂઆત તો ત્યાંથી આપણે મહાત્મા ગાંધી જે છે, રાષ્ટ્રપિતા એમને જ કરે હતી.
હુ
પણ ભાષણમાં કેતા હતા અને પોતાનું આશ્રમ છે. અને પોતાની ઘર જગ્યા એ બધું પોતે જ સાફ કરતા હતા.
હા એ તો એમને જાતે જ કરતા હતા.
સ્વચ્છ ભારતની અભિયાનની શરૂઆત તેમને જ કરી છે.
અત્યારે ભી થાય જ છે ને સ્કૂલમાં અને કોલેજોમાં ને, ટીવીમાં બધે બતાવે છે સ્વચ્છ ભારતના અભિયાન,
હા સરકારે પણ અભિયાનની શરૂઆત કરી છે. ઘરે ઘરે શૌચાલય બનાયા છે.
હા એ તો છે.
સરકાર ના ખર્ચે પછી જાગૃતિ ફેલાવે છે.
હૂ
તો ખાલી સરકાર ના કરવાથી કશું ના થાય ને આપણે પોતે પણ સમજીને સામાન્ય નાગરિકને નાગરિક તરીકે જાગૃત થવું જોઈએ. તો જ આપણો દેશ સ્વચ્છ બની શકે.
એ તો તમે એકદમ સાચું કિધું.
પછી કચરો નાખવાની માનસિકતા બદલવી જોઈએ. કારણ કે સૌથી મોટી માનસિકતા જ છે. પાન મસાલા ખાઈને ગમે ત્યાં થૂકવુ ના જોઇએ, વેફર ચોકલેટ ના રેપડ ગમે ત્યાં ના રાખવા જોઈએ. તમે હમણાં જેમ વાત કરી એમ રોડ બધું સાફ રાખવું જોઈએ.
હા
પણ એવું કોઈ સમજવા તૈયાર જ નથી નથી થતતો
હૂ આપડે એવું ક્યાં કહીએ છીએ કે બધો કચરો વારી નાખો. પણ એટલીસ્ટ આપે ખુદ તો ના ફેલાયએ કચરો જો દરેક માણસ એવું વિચારે તો બ થાય જ નહી કેમ કે કોઈ કચરો ફેલાવશે જ નહી.
એજ ને પછી આપણને ડબલ ડસ્ટબીન આપી છે.
હા અને હવે તો ઘરે ઘરે તેની ગાડી માટે સવાલ સામજીયો.
એજ ને આપડે બી નો સૂકો કોલઅપ કરવો જોઈએ.
હું.
હ
બસ આ નાની નાની વધુ ન ધ્યાન રાખીએ તો થઈ. યસ સેસ
હા અને મેં પેલા જ કીધું પાણી નો બગાડ થાય છે તો પાણીનો બગાડ પણ નાખી કરવો જોઈએ. ગંદુ પાણી હોય એટલે મચ્છરોનું ઘર થઈ જાય.
મચ્છર તો રોગચાળો ફેલાવાના જ
પ્લાસ્ટિક પણ ના વાપરવું જોઈએ પ્લાસ્ટિક ના લીધે પણ જમીન વધારે પ્રદુષિત થઈ જાય છે વધારે કચરો કરે છે.
અને જ્યાં ત્યાં પ્લાસ્ટિક ખબર ગાયો ગાયો ભેંસો કચરા માંથી બધું ખાય તો પ્લાસ્ટિકની થેલીઓ એમના પેટમાં ભરાઈ જાય છે.
હા એ તો બહુ મોટી સમસ્યા છે.
એટલે નુકસાન તો ઘણા બધા છે ગંદકીના સ્વચ્છતા તો આપણેે રાખવી જ જોઈએ.
એજ ને અને શારીરિકને બાહ્ય સ્વચ્છતાની સાથે સાથે મનની સ્વચ્છતા પણ રાખવી જોઈએ. મન હંમેશા ચોખ્ખું રાખવું જોઈએ સારા રીતે વિચારો સાથે
હું હું એકદમ સાચી વાત સારું સારું આવું ટોપિક તો એવો છે ક્યારે પચશે જ નહી. પણ આપડો ટાઈમ બતી ગયો છે મોડું થાય છે.
સારું સારું.
પછી વાત કરીએ આપડે હા આવ જાવ.
હા આવજો.